હલો. શું કરે છે અત્યારે?
હમણાં જ કામ કરીને થોડી વાર આરામ કરતી હતી. તું કેહે છે આજનો દિવસ કેમ ગયો?
બહુ રડ ધામમાં ગયો. અને પછી બાળકોની જવાબદારી. ક્યારે દિવસ પૂરું સારું થાય છે,. પણ એ ખબર નથી પડતી.
હા, એ તો સાચું કામ જીવન સંતુલન છે, એ બધું સમાલતા સમાલતા માણસ પોતાના માટે કઈ જ કરી શકતો નથી.
સાચું કહ્યું. પહેલા તો મને લાગતું હતું. કે કામ વધારે કરવું એજ સફળતા. પન હવે સમજાય છે કે, શરીર અને મન બંનેને આરામ પન જોઈએ છે.
હા, નહી તો તનાવ વધી જાય. મારી એક સખી તો એટલી વ્યસ્ત રેહતી કે ખાવાનો પણ સમય ન કાઢતી, પઈ તબિયત જ બગડી જાય ને.
એ તો ખરાબ વાત છે. હું પણ હવે નક્કી કર્યું છે કે, રાત્રે મોડુ સુધી કામ નહી કરવું.
બોવ સારો વિચાર છે. હું તો દરોજ સાંજે માઈ દીકરી સાથે ફરવા જાઉં છું. એ સમય દરમિયાન ફોણ પણ બાજુ એ મૂકી દેવું છું. . હા બહુ અને ઘરમાં પણ સારો મોલ રહે, પેલા હું સતત કામમાં જ વ્યસ્ત ર હતી ઘણા લોકો કહેતા, કે તું અમારી સાથે બેસતી જ નથી.
મારી સાથે પણ એવું થયું હતું. એક દિવસ મારી મમ્મી કહીયુ કે પૈસા તો ફરી આવી જશે પણ પરિવાર સાથે નો સમય પાછો નહી આવે.
કેટલી સુંદર વાત કહી, ખરેખર જીવનમાં સંતુલન તો હોવું જ જોઈએ, માત્ર કામ કે માત્ર આમ ભન યોગ્ય નથી
હા હવે હું સવારે થોડું યોગા પણ શર કર્યું છે, એથી આખો દિવસ સારો લાગે.
અરે વાહ હું તો ઘણા સમયથી વિચારું છું, પણ શરૂઆત જ થતી નથ. થી.
શરૂઆતમાં મુશ્કેલ લાગે, પણ પછી તેવ પડી જાય છે પહેલા પાંચ મિનિટ થી શરૂ કર
સાચું છે અને એક વાત કહું મને પહેલા લાગતું હતું કે ઘરના કામ હું જ કરું તો બધું સારું ચાલે પણ હવે ઘરના લોકોને પણ કામ
એ તો બહુ જરૂરી છે, દરેક વ્યક્તિ એ જવાબદારી લેવી જ નહીતર એક વ્યક્તિ પર બધો ભાર આવી જાય છે.
હા હવે પણ રસોડામાં મદદ
વાહ મજા આવી ગઈ સાંભળીને. હું પણ વિચારું છું કે રવિવારે આખો દિવસ માત્ર પરિવાર માટે રાખવા જોઈએ.
રાખજે અમે તો રવિવારે બનાવીએ છી અને બાળકોને પણ આનંદ પડે.
શું બનાવો પછી?
ક્યારેક ઢોકરા તો ક્યારેક ખુલાવો તો ક્યારેકડ કરતી વખત કેટલીક વાતો થાય.
છે હું તો ઘણી વાર ખાવાનું બનાવતી વખતે પણ ઓફિસ ન વિચારતી રહું છું.
એ આડત ધીમે ધીમે બદલવી પડશે, નહીતર મન ક્યારેક શાંત નહી રહે.
હા તો દિવસ નું આયોજન કેવી રીતે કરે છે?
હું તો સહેજ જ લખી દેઉું છું, કે કયા કામ જરૂરી છે અને ક્યારે પછી થઈ શકે, એથી દબાણ પણ ઓછું લાગે.
અરે વાહ આ તો સરસ રીત છે. હું તો બધું એક સાથે કરવાની કોશિશ કરું છું. એટલે ગભરામન થઇ જાય છે. છે.
બધું એક દિવસમાં પૂરું નથી થતું થોડું છોડવું પણ શીખવું પડે.
હા અને મોબાઈલ પણ ઘણો સમય થાય જાય છે.
સાચું કહ્યું, હું હવે ખાવાના સમયે ફોન વાપરતી જ નથી.
બહુ સરસ નિયમ છે. અમારા ઘરમાં તો બધા જ ફોનમાં વ્યસ્ત રહે છે. હા એજ ઘરમાં હોવા છતાં બધા અલગ લાગે.
તે તું જ હું રાત્રે બધાને સાથે બેસાડી વાતો કરું છું, દિવસમાં શું થયું? અહીંયા બધ-
કેટલું સુંદર લાગે છે સાંભળીને તો ઘરે તો બહુ સરસ વાતાવરણ તેણે.
હા પહેલા તો ન હતું પણ ધીમે ધીમે બદલાવ લાવ્યો શરૂઆતમાં બધાને તો હજીબ જ લાગતું હતું.
બદલાવ લાવવા માટે ધીરજ જોઈએ છે.
બિલકુલ અને પોતાના પણ સમય આપ હોય જોઈએ.
મને પુસ્તકો વાંચવા ગમે પણ હવે સમય જ નથી મળતો. હા એ સા ચૂ છે અને ઊંઘ પણ પૂરતી લેવી જોઈએ.
હા ઓછું છુવા સુવાથી ચીરે પણ વધી જાય છે.
અરે હા ક્યારેક તો હું નાની વાત માં ગુસ્સે થઇ જાઉં છું.
કારણ કે શરીર અને મન બંધ લાગી જાય છે એ કામ જવન સતુલન બહુ જરૂરી છે.
છુ. કે ઓફિસ નું કામ ઘેરે ઓછું લાવીશ.
બો સારું ઘર એટલે શાંતિની જગ્યા તો હોવી જ જોઈએ ને.
સાચું કહ્યું, અને બાળકો સાથે રમવાથી પણ મન હળવું થઈ જતું હોય છે.
હા બાળકો તો ઘરની ખુશી છે મારી દીકરી તો રોજ કહે છે, કે મમી થોડો સમય મારી સાથે બેસો.
એ સાંભળીને જ મન ગભરેેય જાય છે.
હા તેથી હવે હું કામ વચ્ચે પણ પરિવાર માટે સબંધ રાખું છું.
અને પોતાના સ્વાસ્થ્ય માટે પણ.
સાચું કારન કે આપને સ્વસ્થ રેશું તો જ બધી સારી રીતે સંભરી શકશું ને બધું.
હા. આજે તારી સાથે વાટ તેનેને ઘણું સારું લાગ્યું. હજુ તો મને ઘણું પૂછ શુ છે ખાસ કરીને તું તનાવ ઓછો કરી કરવા માટે જ તું શું કરે છે એ વિશે?
તે પેલા તો હું બહુ જ તનામાં રેતી હતી.
પછી તો શું બદલા વિયો
સૌથી પહેલા તો મે મારા માટે થોડો સમય નક્કી કર્યો. સવારે વહેલી ઉથુ શાંતિથી અનેથોડું પ્રાણાયામ કરું.
સારો જાય ન
હા, સા હા સાચું. પેલા હું ઉઠતાની સાથે જ કામમાં લાગી જતી, પછી આખો ડીવસ
મારી સાથે પણ એવું જ થાય વ લઈ લઉં છું.
એ આદત ઓછી કરવી જોઈએ, સવારે મન એક દમ શાંત હોય ને એ સમયે સારા વિચારો આવે.
હા અને ફોન જોયાસ કાળા સંદેશ દેખાય એટલે ડીમાગ ફરી કામમાં લાગ જાય. અરે વાહ છોડ સાથે સમય પસાર કર પણ મન ખુશ થઈ જાય છે.
હ ને ઘરિરામાં હરિયાારી રે ને તો વાતાવરણ પણ સારું લાગે.
તો દિવસ દરમિયાન આરામ માટે શું કરે છે?
હું કઉ વચ્ચે પાંચ મિનિટ વિરામ લેવું છું સતત કામ કરવાથી માથું ભારે જાય.
હા હું તો કલાકો સુધી બેસ સીજ રવું છું.
એથી શરીર પણ દુખાવો થાય થોડું ચાલવું તો જોઈએ ને.
સાચું કહ્યું મારી પીઠમાં પણ હવે દુ દુખાવો રહેવા લાગ્યો છે.
તો રોજ થોડું ખેંચાવ રે અને પાણી પણ પૂરતું પીવું જોઈએ.
હા, એમાં પન બેદરકારી થઇ જાય છે.
અને સાંભર ઘરના બધા કામ સંપૂર્ણ હોવા જોઈએ તેવો ભાર પણ મનમાં ન રાખવો.
હા, હું તો નાન નાની બાબતમાં પણ ચિંતા કરટી રઉ છું.
હવે શીખી દીધું છે કે દરેક વસ્તુઓ પૂર્ણતા જરૂરી નથી, શાંતિ વધારે મહત્વની છે.
આ વાત તો દિલને લાગી ગઈ. ક્યારેક હું થાકી જાઉં છટા કામ કરટી જ રહું છું.
પછી શરીર એક દિવસ થીદવા આપે, મારી સાથે થયું હતું, એક વખત એટલી થાકી ગેઈ કે આખો ડિવસ ઉભી પણ રહી શકતી ન હતી મેં.
સાચ્ચી વાત છે, આપને ઘણી વાર પોતાનું ધ્યાન જ રાખ તા નથી હોતા.
હા, ખાસ કરીને મહિલાઓ, બધામાંટે દોડતી રે પણ પોતાના માટે ના ખાડે
એ તો ખરેખર સાચું છે, ઘરના દરેક માણસ તે ચિંતા રહે છે. પન પોતાની નહી
થતી હું ક્યારેક પોતાનું મનપસંદ વસ્તુ પન કરું છું
વાહ! કેટલી સરસ વાત. મને ગીતો સાંભળવા ગમે છે.
તો સાાભરને પોતાની ખુશી માટે થોડો સમય તો રાખવો જ જોઈએ.
નહી તો જીવન માત્ર જવાબદારી જ બની જાય છે. હા ક્યારેક મનની વાત અંદર જ રહી જ તી હોય છે. અને ઘરના લોકો સ મજતા હશે
હા, અવે તો સમજવા લાગ્યા છે, પરહંતુ કંઈ બોલતી જ ન હતી ને એ બદલ જે, કારણ કે સંબંધો સમજનથી જ સંતુલન રહે.
સાચો છે.